હા આવે છે મારો અવાજ આવે છે.
હા હા થોડી આમાં એરર આવી જાય છે પાછી.
શુ
કોલુ ક્યારે ક એરર આવી જાય છે એમ.
ઓકે સમજી ગયો ઓકે તો ટોપિક છે આપડો કે સફળતા માટે ડિગ્રી વધારે જરૂરિયાત છે કે સ્કીલ.
તો હું શરૂઆત કરું.
હા.
સફળતા માટે અત્યારે તો જો ડિગ્રી જરૂરી છે ને એ સ્કીલ પણ જરૂરી છે એમ. આપડે અત્યારે આપણું જ ઉદાહરણ લઈ લઈએે આજુબાજુ વાળાનું
હમ્મ.
ઘણા જો જે લોકો જે બી કરે છે એમાં કોમ્પ્યુટર નો કોર્સ કરે છે રેડી તો એ ચાર વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા પછી એને નોકરી જલ્દી થી મળતી નથી. આ નોકરી મેળવવામાં એમ કહે છે કે તમારા અનુભવ લાવો એમ. અનુભવ તો કોક શરૂઆત કરે રાખે કોક કંપની વાળા એ બધા કોમ્પુટર વાળાને તો એને અનુભવ આવે ને એમ. અને એ એજ વસ્તુ સામે કોક છ મહિના વાળો બીકોમ કે બી એ વાળો છ મહિના નો ગમે ઈ કોમ્પ્યુટર નો કોર્સ કરી અને ફિલ્ડમાં જાય તો તરત રાખી લે છે પણ કેટલા પગારમાં દસ હજારમાં અને ઈજ જગ્યાએ જો આપડે જઈએ. આપડે અત્યારે અનુભવ માગે છે પણ જો અનુભવ વગર જો રાખી લે તો આપડે અત્યારે એમાં કેટલા મળે છે. ત્રીસ હજાર મળે છે કેટલા ત્રણ ગણા એનાથી મળે એટલે આપણા જેવાની એક રાખા કરતા. એ આપણા જેવાને એક રાખવા કરતા એવા બી ઈ બી કો કોમ વાળાને ત્રણ જણ રાખવા માંગે છે સમજાઈ ગયું. એટલે જો એની પાસે સ્કીલ છે. આપણી પાસે ડિગ્રીની સ્કીિલ બને છે એમ. પછી ડિગ્રી સ્કીલ બને હોય તો એનું મહત્વ વધી જાય એમ. એની પાસે ખાલી સ્કીલ હશે, આપણી પાસે ડિગ્રીની સ્કીલ છે તેનું મહત્વ વધી જાય. અત્યારે ડિગ્રીનું જ મહત્વ નથી એમ કહ તો હો ચાલે એમ. કેમ કે આઈટી આઈ કરેલા છે જે બધા કંપનીમાં જાય છે. એ આઈ ટી આઈ કરેલા છે ખાલી આઈ ટી આઈ એટલે દસ પાસ ઉપર કરી શકે. દસ પાસ ઉપર બે વર્ષ કરે આઈ ટી આઈ એટલે બાર-બાર ધોરણ આપણે પાસ કર્યું એ બરાબર થાય એટલે સત્તર વરહ ના થાય એ રેડી તો સત્તર વર્ષની વર્ષની ઉંમર નોકરી કરવા જાય તો એને અઢાર થી વીસ હજાર પગાર આપે.
હા.
હવે એની જગ્યા જો આપણે દિલીવાડા જાય તો આપણે એલો પગાર મળતો નથી કેટલો મળે સોળ હજાર પગાર મળે છે, ગમે કંપનીમાં તમે જાણાવે તો એટલે આઈ ટી આઈ રિલેટેડ ફિલ્ડમાં જાવ ને તો
તો એટલા વર્ષનો અનુભવ લઈ લઈને પાંચ વર્ષનો અનુભવ લઈ ને તો આપણે માણ ભણવાનું પૂરું થાય આપણે બે વર્ષ અગિયાર બાર કરીએ એટલું ટેન્શન લઈ ને બધું માંડ-માંડ સાયન્સ રાખી બધું પૂરું કરીએ. એ પૂરું થાય પછી ચાર વર્ષને આપણે ગમે ડિગ્રી કરીએ. તો આપણા છ વર્ષ તો આપણા એમાં વહીયા જાય. એજ છ વર્ષ જોઈ કંપનીમાં આપ્યા હોય તો અત્યારે એનો અ પગારને પચાસ હજારથી વધુ હોય. મારા જાણમા ત્રણ જણા છે અત્યારે ગામમાંથી તેને ખાલી આઈ ટી કરેલું હતું.
અત્યારે એને પોતાનું ઘર લઈ લઈ લીધેલું છે, પોતાની ફોર વ્હીલ લઈ લીધેલી છે, પોતાની પાસે ટુ વીલ છે, પોતાનું ઘર બનાવી લીધું પોતે જમીન લઇ લીધી છે એ પાંચ એને ભણવા જગ્યાએ એને કંપનીમાં એમ પગાર શુ થઈ ગયું, બધું થઈ ગયું. પોતે વેલ સેટલ થઈ જાય એમ આપ અત્યારે ડિગ્રી છે, અનુભવ છે, સ્કીલ છે બધું છે, તો લેવા તૈયાર નથી કોઈ. અનુભવ નથી એક અનુભવ ઘટે છે એમ તમે અનુભવ લાવો અનુભવ તો કોઈક રાખે તો આવે ને અનુભવ્
બરાબર વાત છે.
કે વો તો તમે અનુભવ આવવાનો જ નથી ના મેન ફિલ્ડ તો આપણી જો અમદાવાદ ને ગાંધીનગર કહીએ તો ગણાય કે મેન આપણે આઈટી કપંનિહી અમદાવાદ ને ગાંધીનગર માં છે. એમ અમદાવાદને ગાંધીનગર માં ઇન્ટરવ્યુ દઈએ ને તો તમે ઇન્ટર્નશિપ પૂરી કરી નાખી હા તો ઇન્ટર્નશિપ પૂરી કરની નાખી તો પછી બીજો પ્રશ્ન પછી તો તમારો અનુભવ કેટલો એમ. કેને કે અનુભવ નથી અમારે એમ તો અમે તમને ન લઈ શકીએ એમ. તમે ભાઈ પેલા છ મહિના મુફતમાં આપવાના છે, એક તો છ મહિનામાં મફતમાં રહેેવાનું છે. તમારે એક રૂપિયા બગાડવાનો નથી, અમેં તમારું કામ કરવાના છે મફતમાં. તો તમે રાખવા કેમ તૈયાર નથી, એમ તમે છ મહિને ટ્રાય તો કરો. ડાયરેકટ અનુભવ વાળો માણસ જોઈએ છે, એ પણ બીના પગાર વાળો એ પણ છ મહિના ઉપર એ પણ મફતમાં એમાં પાસે બોન જોઈએ છે દોઢ-બે વર્ષ નો.
સાચી વાત છે. એટલે એ પ્રશ્ન તો એમાં ઘણા બધા ઉદ્ભવે તમે કીધું પહેલેથી શરૂઆત કરું કે હું મારી જ વાત કરું કે મેં પોતે ડિપ્લોમા કરેલું છે. પછી મેં ડિગ્રી કરેલી છે. દસ પછી. તો આમ બેનિફિટ એ છે કે અગિયાર બાર ન કરી દસ પછી ડિપ્લોમા કરે ત્રણ વર્ષ રમવા નો કોર્સ આવે આઈ ટી આઈ કરેલું છે. એટલે ડાયરેક તમે ઈ કરી ને તમારે જોબ લેવું હોય તો લઈ શકો અત્યારે ત્રણ વર્ષ પછી ડિપ્લોમા પછી ત્રણ વર્ષ પછી ડિગ્રી આવે એની કરતા ડિપ્લોમા તો ડાયરેક ત્રણ વર્ષ જોબ નો એક્સપિરયન્સ બની ગયો ને તો અત્યારે મારી સેલેરી ક્યાં ની ક્યાં વઈ જાય. જો બેચલર્સ ડિગ્રી કરીને તમે કીધું એમ કે પંદર સોળ હજાર નું પેકેજ આપણને મળે એથી વિશેષ ક્યાંય ન મળે આપણું મેન ફિલ્ડ અમદાવાદ છે કદાચ બી જે માર્કે લીડર કેવાય માર્કે ચાયેન્ડ કહેવાય છે. પેંગ છે કે ગમે એ તમે લાગી જાઓ તો અલગ વાત છે. પણ આ તરીકે આમાં બહુ ઓછો પગાર ધોરણ જે આપણને મળી રહે છે. અને મેન વાત તો છે કે સફળતા માટે ડિગ્રી વધારે જો સ્કીલ મેન વાત તો આઈ ટી ફિલ્ડ માટે હું કહું તું. કે સ્કીલ જરૂરિયાત છે કે એમાં કઈ સફળતા માટે ડિગ્રીને એવું બધું કઈ મહત્વ હોતું નથી. એ ને એમાં મેન કંપનીમાં તો મે જોઈયું ઇર્નશીપને મે ફેલ કરેલું છે. ઘણા બધા બીસીએ બી કોમ કરેલા છે પણ એને તો માત એ છે કે કંપની વાળા તમને કોઈ સ્કેલ હોય તમે એંસી એંસી પ્લસ પ્લસ છે કે જામાં પી એચ પાયથોન પેર ચંગો એ બધી લેંગ્વેજ આવડતી હો તમારી ડિગ્રીની કઈ વેલ્યુ નથી. એક્સપિરિયન્સ માંગે તમારે સ્કીલ છે કે નહીં. એ આવડતું નથી નહીં તો તમને આરામથી સેલેરીને પેકેજ દેવા માટે તૈયાર જ છે. અને મેન વાત તો એજ છે કે આજની જે સમય પ્રમાણે એવું છે. સ્પોટના માટે. ડિગ્રી ની કઈ જરૂરિયાત હોય એવું મને લાગતું નથી મેન જે જરૂરિયાત છે એ છે સ્કીલ છે. તેની પાસે પોતાની સ્કીલ હશે. જેની પાસે વધારે એક્સપિરિયન્સ વધારે આગળ વધી શકશે એમ.
સ્કીલ ને ડિગ્રી વચ્ચે ત્રીજું પરિબળ જે મુખ્ય છે મુખ્ય તો આપણા ફિલ્ડમાં કામ કરે ને તો કે લાગવો.
હા એ વાત પણ છે. પણ એમાં મેઈન વાત એજ છે જો ધારો કે તને કીધું કે રેફરન્સ કે લાગવગથી આપણે લાગી જઈએ. તો આપણે પછી એક્સપિરિયન્સ એક વાર તમે મેન અંદર ઘટી ગયા તો પછી તમારે એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ ધીમે ધીમે માં વધતો જાય છે.
પ્રશ્ન જે છે ને સ્કીિલ ને બધું હોવા છતાં પણ રાખતા નથી એમ માણસ લાગભગ લાગભગ કરે લાગભગ મારા ગામ માંથી એક છે માણસ એને બીએસસી પૂરું કર્યું અત્યારે રેડી. ઓઈના કાકા અમદાવાદમાં કંપનીમાં એનો મહિનાનો પાંચ લાખ પગાર છે તો એને કેટલી લાગભગ હોઈ શકે એમ. હવે એ કોર્સ કઈ કરેલો નથી એ મેં વાત કરી નથી કે બસ મારે એક હમણાં જવાનું છે. કંપનીમાં ઈ મને છ મહિના શીખવા પડશે. મહિના એને મહિનાનો ત્રીસ હજાર પગાર આપવાનો છે. કઈ બોન્ડ નહી કઈ એક્સપિરિયન્સની જરૂર નહી કઈ સ્કીિલ ની જરૂર નહી. સ્કીલમાં શું કરશે કે પેલા તો ત્યાં કંપનીમાં જશે મહિનો દિવસ મોશ કરશે. પ્લસ એક કોર્સ લઈ લેશે પરચેસ કર લેશે. ઇતો અવ મફત માં મળી જાય છે ને કંપની વાળા પણ આપે આપવાના છે. પછી મહિનાથી મેં તૈયારી થી કરલે એટલે એ સીટ સીટ કન્ફર્મ થઈ ગઈ. હા લાગવગથી લીધેલો છે એટલે અનુભવ ન માગવાના અનુભવ નથી માંગવાના સ્કીલ નથી તો એ બંને વસ્તુ ન હોય તો રાખી લીધો. તો આપણે જે આ વાત કરીએ ને એને કે ભાઈ મારું કઈક ગોઠવી દેને એમ તો એ ક કે એનાડું તો લાગવગ જોઈએ હું પોતે લાગન
હા ત મને લાગગ થ તું અમારે લાગભગ નથી કર બેન વાત એ છે
હા ને પછી કઈ કે અનુભવ માગે તો અનુભવ તો ક્યાંથી લેવા જ એ પ્રશ્ન કરડે
એ અનુભવ તો એમ આપડ કે ખરીદી ને તો કઈ લાવવાનું નથી જેટલો આપડે એમ એક્સપિરિયન્સ તો જ આવવાનો છે મેન વાત જ એ છે પણ એ આપણને પેલા લેશે જ નહી ફ્રેશર ને તો ખબર જ કઈ રીતે પડશે કેમ પણ એવું છે ત્યાર હમ તો આપડે નેક્સ્ટ ટોપિક પર જાઈએ યા
હમ
અ જો તમને એક દિવસ માટે એક કરોડ મળે તો સૌથી પહેલા શું કરશો?
સૌથી પહેલા
હા
એક કરોડ મળે તો તો નોકરી કરવાનું પેલા સવાલ જ નથ આવતો
એ વિચાર જ કાઢ નાખશું મગજ માંથી
પેલા વિચાર કાઢ નાખશો જો પેલામાં પચા પચા ટકા ના બે ભાગ પાડશુ એમ પચા પચા લાખ ના રેડી અ પચા લાખ બિઝનેસ માં રોકી દેેશું એમ પછીમાં શેર માર- કરીએે દસ વીસ લાખ નું કે પછી જે કરીએ ઈ પછી કા પેટ્રોલ પંપ ખોલી લઇએ કા પછી જમીન લઈ લઈએ કે ઈ પચા ટકા ધંધામાં રોકું અ બીજા પચા ટકા એટલે પચા લાખ વધ્યા પચા લાખમાં પેલા ઘર બનાવ સારું થી આપણા માટે એલે પ પચા માં થી પચી ટકા એ વપરાય ગયા વયધા પચી ટકા પછી પચી ટકામાંથી પછી ફોર વ્હીલ લેસુ મોજ શોખ કરશું કપડા સારા સારા લેેશુ ટુ વ્હીલ લેસુ તો યાર એક સારી જગ્યા દેશ વિદેશ કરીન ગ્યા ને વિદેશમાં થે એટલે વિદેશ એવું હશે બનશે તો ફરવા જશું આવા બધા શોખ શોક પૂરા કરશું પચા ટકા મ પચા ટકા માં ધંધો એટલે આપણો ફ્યુચર સિક્યોર થઈ જાય એમ
બરાબર છે ને
બંને કરવાનું એમ ખાલી મોજ કરીએ તો એ લાખ રૂપિયા પૂરો લાખ રૂપિયો પૂરો થતાય વાર લાગે નહી એટલે રાખું કરોડ રૂપિયા પૂરો થતા વાર ના લાગે
પ્રશ્ન એવો છે એક દિવસ માટે જ આપણને મળવા લાઈફ ટાઈમ માટે નથી મળવાના
હા તો એમ જ ને એક દિવસ માટે મળવાના છે રેડી તો પચાસ ટકા હું છે એક દિવસમાં હું પચા ટકા પચા લાખ ઉ શેર માર્કેટમાં રોકી દઉ રેડી
હા
અવે પચા લાખ વધ્યા
હા
અવે પચા લાખ માંથી હું પ પચી ટકાની જમીન લઈ લઉં માર પાહે પચી લાખ વધ્યા અ પચી લાખમાંથી હું એક ફોર વ્હીલ લઈ લઉ દસ બાર લાખની તો મિનમમ ફોર વ્હીલ આવાની છે
આરામ થી
હ ફોર વ્હીલ લેવાઈ ગઈ હજી દસ બાર લાખ વધે જમીન લઈ લઉ કા પછી એ એફડી ઉપર મૂકી દઉં કા પછી કઈ અ પ્લોટ હોય
હા એ છે
વધવાનો છે
નાહી વાંધે છે એટલે ટોટલ આપડણે ગમે વાપરી શકીએ પણ એ જ કે તમે કઈક થોડુક એવા ધંધામાં નાખો કે ઈન્વેસ્ટ કરો તમે તમારુ ભવિષ્ય સિક્યોર થાય એ પ્રમાણે કઈક ને કઈક કરતા રહ્યો અને બીજી વાત એ કંઈક તમે તમાર અત્યાર જે મોજ શોખ છે કઈક તમે થાન રહેતા હોય એ ને જે પ્રશ્ન છે એ બધા તમ મકાન બનાવવો જોઈએ કે તમારો જે શોખ છે ગાડી લે કોના લેવા એ લ્યો એનું સોલ્યુશન મેળવો અને
ઘોડું તો ભુલાય ગ્યો કાઠિયાવાડી ઘોડી લેવાની છે.
એ તો મુદ્દા ની વાત છે.
હા અને અમારા ગામ માં એક છે ઘોડી પણ એ હાઈબ્રિડ છે એમ કાઠીયાવાડી નથી. કાઠિયાવાડી અ મિક્સ જાત છે એમ.
હાઈબ્રિડ ની આ
હાઈબ્રીડ ને બંને એક જ છે ને ઇંગ્લિશમાં હાઈબ્રીડ ને આમ મિક્સ જાત એમ. એની ઈ ઘોડા ની ઈ ઘોડી છે એન નામ હું નામ છે એનું તુલસી.
હા.
ઘણી વાર સ્ટોરી મૂકી હોય તો જોય હોય તો પણ એઈ ન રેવાળ ચાલ નથી. એમ એમ હાલ આપડે હાકયે ને તો આમ થોડકા લાગે.
હા અ એમ મેન વાતી જે ટ્રેનર દ્વારા થયું હોય પછી એકને એક અસવા રાખતો હોય ને તો પછી સરખી કે રીતે એ રીતે ફોલોટિંગ ની હોય ને તો વાંધો ન હોતો તો કે પ્રોપર લેવલમાં પડી જાય. ઘન ઘરટેડ કરે હોય ને તો પછી એમાં થોડું કેવુ લાગે સરખી પ્રેક્ટિસ માંગે એમ
હમમ નય બધા એમ કેય કાઠિયાવાડી ઘોડી હોય ને તેની રેવાડ ચાલ જ હોય એમ.
એટલે એવું કહેવાનું એ જાતવાન ગુરુ હોય પ્યૉર કાઠિયાવાડી હોય ને એની માના પેટમાં જ શીખી ને આવેલી હોય. એમ વાત છે પણ તમારે તો થોડી ઘણી મહેનત તો કરવી જ પડે એમ.
નહી તું ઓછેરું જ લેવાનું એમ હોડી ડાયરેક નય લેવાની. વચેરું લાવે એટલે એ બધા કે કેમાં આવી પછી એ તો શીખવાડો પેલેથી થઈ જવાનું છે.
હા નાનો ઝૂલો મોટો ઝૂલો આખો ને ધીમે ધીમે પછી રહેવાલ ખુલતી જાય મને એમાં.
હા એ બધૂ અમને ખબર પડે કે અમે ડાયરેક્ટ અ બા સામાન બાધતા યે નથી આવડતો અને લોક નો હોય તો હાકી લઈએ એમાંય ધીમે ધીમે હાકે તો બાકી તો ઉલાળડી નાખે તો પછી એમાં કઈ ભેગું થાય એમ નથી.
આ તો શોખ ની વાત છે ની છે મને પેલા શોખ ને ઘણું બધ હતું પછી તો રાઈડિંગ ક્લબમાં પ્રોફેશનલ રાઇડિંગમાં છે ગયો એ પંકુરિયામાં મજા આવે એમાં જે ઓફિસ ચને એ જે કોરોના પગ ને એના લીધે વધારે કે રાખે કા કોક ની વાલા નીરે વાલા કોની કો તા પરંતુ લાંબા સમય પછી ખોરાના પગ એમાં વહ્યા જાય એટલે પછી અરે નુકસાન થાય એમ એમાં ખોડા ના પગ છે ને એ હાલતા બંધ થઈ જાય.
અચ્છા.
અને પગ કેમ ખોટા પડી જે પછી હાલી નો હકે હરખી રીતે બંધ થાય છે ને એટલે ટોટ કેમ કરવો ને તો રેવાલ ઓછી ચલાવ તે જ નય ચલાવે જ નય ટોટ કેટનીગ વાળા એમાં આપડે થોડું ઘણું સંઘર્ષ પચાસ ટકા આપડે પને પચાસ ટકા ખોણા કરે. અને આમાં તો સો એ સો ટકા ખોડા રેવા નું જ આજે આપડે શાંતિથી લેવાનું એ રીતે
ફી ફી કેટલી હતી?
એ ત્રણ હજાર રૂપિયા ત્રણ મહિના બિગનર કોર્સ આવે. સારું બાર મિનટ થઈ ગઈ છે આપડે બાર મિનટ થઈ ગય છે.
તો ત્રણ હજાર તો હારા માં હારું જ કેવાય ને અમને જીમ માં બધા નાખી દેય એટલા એટલા તો
હા એ તો વાત-